હલો હલો આવે શ અવાજ?
હા છે તને આવે છે?
હ.
હલો. .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
બરાબર એ આપડે જેટલુંલું ઈચ્છીએ એટલું બધું અવાજ આવે?
હા આવ્યો
હા બેકગ્રાઉન્ડ નો અવાજ ઓછો કરતા છે.
હા કર. તરવામાં આવે છે ટાસ્ક.
મારામાં હા ત્યારે આપડે લાગ્યો ને.
હમ તારામાંથી એક વાર કરી જોજે દસ મિનિટ
પણ હા આપડે તારા પત એના પછી ને અ તાર હૈસા કેન્સલ થશે.
હા દસ મિનિટ પછી આ એક પતાય ને.
હમ્મ.
શું કરો છો?
ભાષણ સાંભળો છો.
કનું ભસણ
ખબરસ તના
હ બહ સારી બીતે ખબર છે મ
હમ્મ.
મોલગોલ્ ચમેલું
ન્યૂઝ જોઈ રહ્યો છો
આહા.
હમ્મ.
શું છે આજની ન્યુઝ તાજા ખબર શું છે આજે ક્યારે.
તો પેલા મે્યુટ છો ને
હા હા.
હા અને એનો અવાજ ઓછો કરતા છે એકદમ ઓછો
ઓલરેડી ઓછછા.
હમ્મ.
વરસાદ કાલ આજની પણ આગાહી હતી કાલની આ હતી પણ આ જ નહી વરસાદ
. આનું કઈ નક્કી ના હોય.
અરે અરે શનિવારે આ. શનિવારે અહે બહુ વધારે વરસાદ ની આગાહી હતી એટલે મેં તો રજા પાડી કોલેજમાં પણ વરસાદ જ ના આવ્યો.
અરે રે જે શનિવારે ના પડ્યા રવિવારે ના પડ્યા અને જે. સોમવારેય ના પડયા.
હા. કઇ નઇ હવે વરસાદ આવે ત્યારે પાછું.
હ અત્યાર બાર થોડા થોડા છાંટા ચાલુ થયા હતા.
ઓ હો.
હમ.
અરે અત્યાર કોલેજ નું અસાઇનમેન્ટ પતી ગયુ.
તે આપ્યું છે મને.
ના એટલે તે માગ્યુ નઈ એટલે મ મારી તા એક જ મિનિટ એક જ મિનિટ. હવે સૌ
હમ ઓછો આવે રા પહેલા બેટર હતુ. અ હમ ઓછો.
અ બરાબર જ છે આટલો અવાજ તો.
હમ બોલ.
મેં મારા તારી બુક મારી જોડે છે બધી બે સબ્જેક્ટનું કાલે તારી બધી બુક્સ મારી જોડે છે અસાઇનમેન્ટની અને કાલે બે સબ્જેક્ટ નું સબમિટ કરવાનું છે. તો આજે એક પતાયું મેં એક મારું પતી ગયુ તું પહેલા મેં કીધુ તુ તને.
હમ.
અને આજે એક પતાયું.
એટલે તારા બધા પતી ગયા.
હા જેડી મેમ વાળા પતી ગયા બે.
અન ડી જે મેમ વાડા
હો પતી ગયા.
પતી ગયા.
હા.
બરોબર.
કાલે લાસ્ટ ડેટ છે સાત તારીખ
કાલે લાસ્ટ ડેટ.
હા કાલે આપવાનું છે. તારો તો વાંધો નહી તુ થોડું લેટ આપીશ તો
હમ મારે તો ડાઉટ જાય છે હું લેટ આપી તો દઉં છું બટ આ લોકો એના માર્ક્સ મૂકતા હશે કે નહીં.
મુુકેજ ન.
મૂકે તો છે એ એમ તો.
ખાલી ના એ લોકો શું કરે આખું બધું કઈ જોવા ના બેસે કે કોણે લખી છે કે. શુ લખ્યું છે. હ તે આપ્યુ છે ખરી ન સામે હ.
હમ.
એવું જ.
મતલબ ઓવરઓલ. પ્રોગ્રેસ જોઈને એ લોકો માર્ક્સ મૂકી દેતા હશે. જેમનો બહુ સારો હશે એમનો પાંચ બાકીને ચાર અન જેને એનથી હારું ઓછું હારું હશે એને ત્રણ.
હા હમ.
હમ.
વાંધો નઇ એનામા મુકાઈ જાય છે એટલે વાંધો નય આમાં કેવું હતું એક સબ્જેક્ટ અ ચેડીના બે સબ્જેક્ટ લયને એમાં એક સબ્જેક્ટમાં બે ક્વેશ્ચન હતાને એમાંથી એક ક્વેશ્વન પાંચ વાર લખવાનો હતો.
હમ્મ.
પણ અ એવું કીધું કે જે પાચ વાર નય લખે એને ટેસ્ટ ના ઝીરો મળશે. ત અને જે લખશે એ લોકોને ટેસ્ટમાં પાંચ માંથી પાંચ.
બરોબર.
મે તો એક જ વાર લોખ્યા છ.
તો પછી અવે?
હા.
અરે પેલા સર આઈ જિયા.
હા એતો છે મે જોયું. બટ, અ એતાર આપળે ચાલી રયુ છે.
હા.
પાંચ મિનિટ, અદરવાઈઝ કેન્સલ થશે પછી.
હા મને એમ કે બધા પ અમ એક્સપાયર થય ગ્યા હસે કેમ કે મારામાં બો બધા મેસેજ આયતા, હમ્મ વોટ્સઅપ પર. અને જો આ પાંચ પતાયશું ને તો બીજા કરશું ને તો આપશે એ લોકો.
અ પાંચ પતવા તો દે.
હું એક તો પતી ગ્યો મારો આ પતે એટલે.
હમ્મ.
તારા પાંચ પતાય દઈશું, અવે આ પાંચ એક બીજા જોડે પતાય દેયે કોઈની રા ની જોવી.
ના એ તો એવું જ કરે.
બીજા જે આવે એમાં કરીશું.
આપડે પરમ દિવસે વરસાદ નું કેમનું છે?
પરમ દિવસે એટલે?
પરમ દિવસ મીન્સ ફ્રાઇડે. ફ્રાઇડે શુક્રવા
ટ્સ મનડે.
ફ્રાઈડે, ફ્રાઈડે છે કીધું ને મેં.
ઓકે વરસાદમા જોવું પડશે. હું અંબાલાલ તો છું નય કે આગાહી કરેના તન કય દઉ.
વાધો નય તું જોઈ લેન મન કે.
મન લાગે પડશે વરસાદ. એક મનિટ હું જોઈને કવ.
આગાહી છે.
આજેજ વરસાદની આગાહી છે, કાલેઈ છે. વેનસડે છે, થર્સડે નથી, ફ્રાઈડે નથી. નોર્મલ છે થર્સડે, ફ્રાઈડે, સેટરડે થોડુંક ક્લાઉડી રેશે આમ.
અને તાપમાન?
તાપમાન છે ફ્રાઈડે ટ્વેન્ટી સિક્સ અ ડિગ્રીસ સેલ્સિયસ થી થર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ.
બરોબર.
તાર બેકગ્રાઉન્ડ માં થોડા નોઇસ આવે છે. તાર બેકગ્રાઉન્ડમા થોડો નોઈસ આવે છે.
બરોબર, એક્સેપ્ટેબલ છે?
હા થોડુંક ચાલેમ.
બરોબર, શું જમી?
આજ મેં ખીચડી ના દહી ખાધું
બરોબર
તે સુ ખાધુ
મેં પુલાવ દહી
ઓહો
હમ
સરસ
હમ
અરે તારા પેલા એની પર સાઈન કરવાનું છે એક લેટર મોકલાયો છે મેડમે તારો એની પર
હમ
તો ક્યારેક કરીશ
હમ કરી દઈશ ચાલ ને
હા
જોડે રાખજે
જોડ જ છે લેબ
બરાબર
હા આજે કેટલા બધા જણ જોઈન થયા હતા મીટંગમાં
હમ એપ્રોક્સ પાંત્રીસ છત્રીસ લોકો
અરે ચાલીસ હતા પંડીમાંજી મે નીળ ગયા અત્યારે પાંત્રીસ પ છ બ થયાસ
બરોબર ટાઈમિંગ વધારે થઇ ગયો ને એટલે આ રહી્યો હ
હમ
હમ
બોલવીજું
બસ વરસાદની રાહ જોને બેઠા છે જો
બહ ગરમી છે વરસાદ નહીં પડતો ને એટલે
પડે તો વાતાવરણ વાતાવરણ ઠંડુ થાય અને ખેતી થાય
હા પણ વરસાદ વગર એ એ બધી ગરમી લાગે છેનેમ બફારો બફારો
અરે બહુ આ જ બહુ જ બફારો છે ત્યારે
એજ હ
શું કરવાનું પણ
અસું ન
એટલે તો આપણે ન્યૂઝમાં જોયું હશે ને તો અમુક લોકો
સાંભળ સાંભળ હું ત પછી
હા અરે ઉભે એક બે મિનિટ ઉભે રા
બોલ ફટાફટ
એટલે અમુક વિડીયો વાયરલ થયા છે જોયું હોય ને તેમાં વરસાદ માટે બધા પ્રેયર કરી રહ્યા છે
હહ
હમ સારું સારું તો ચલો હવે મૂકું
હા
હા ચાલ, ઓકે ચાલ પછી કર્યા હા. બાય, હા બાય બાય. હા